હેલો.
હલો.
હા બોલને.
જય શ્રી કૃષ્ણ.
જય શ્રી કૃષ્ણ.
શું કરે છે?
કાઈ નહી. ગુબી સુધારું છું.
ઓકે તાર રસોઈ બાકી લાગે છે હજું.
હા.
સાંભળને મને એક સજેશન જોતું તું તારું.
હા બોલને.
અમારા રિલેટિવસમાં છે ને એક અહ મેરેજ છે. મતલબ સગાામાં જ છે સાવ નજીક ના.
ઓકે.
તો કેવા કપડા સારા લાગશે, મતલબ કાઈક સજેશન આપી શકે કે તું?
હમ્મ કપડા તો અત્યારે તને ખબર છે થ્રી પીસ નું ટ્રેન્ડ છે?
હા એ તો ખબર છે.
તે જોયો હોય તો મેં તને ફોટો મોકલ્યો તો મેં પહેર્યું તું મેં વચમાં.
હા એ વાઇટ કલર નો ને ઓલો
હા એવું-એવું બહું મસ્ત લાગે છે.
ઓકે હું એમ વિચાર કરી રહી હતી કે ચનિયાચોળી, કે સાડી, કે થ્રી પીસ તો એમાં હું થોડી છે ને ઓવર કન્ફ્યુઝ થઉ છું, એટલે મેં તને કોલ કર્યો.
બરાબર. એ તું ઓલુ પહેર ને થ્રી પીસ તો બહું મસ્ત લાગે, કેમકે તું તું આમ મતલબ રૂપાડીને એવી છો તો તને સરસ લાગે એમ.
ઓકે. તે તો વ્હાઈટ કલર નું લીધું તું મારી ઉપર કયું કલર સરસ લાગશે? કોઈ બી સજેશન આપી શકે તું?
તને પણ વ્હાઈટ કલર સરસ લાગે, બ્લેક કલર સરસ લાગે, ડાર્ક કલર બધા સરસ લાગે તને.
ઓકે બ્લેક કલર મને બહ ગમે છે બટ છે ને બ્લેક કલર પહેરવાને ના પાડીેાર
હ રેડ કલર પે રેડ કલર એ ફેવરેટ છે ને
હા એમ તો રેડ ને બ્લેક બંને કલર બહ ફેવરેટ છે મારા તો બ્લાક કલર એમ કેતા હોય કે કોઈ સારા પ્રસંગ માં બ્લેક કલર ના આપે
એવું છે
હ,
બોરડ તો રાયડુ કલાર ત
ઓકે, જોઈ બટ આપને હમ્મ,
રેડ એટલે રેડ, નહી મરુન ટાઈપ. રેડ કલરના સે મરુન સે
ઓકે, બટ આપને જે વિચાર્યું હોય, ને માર્કેટમાં લેવા જાય સેમ એવું મળે જ નહી, યાર કેટલી વાર એવું થયું છે.
ઓનલાઈન ઓર્ડર કરને,
મેરેજ છે. બે દિવસમાં ઓનલાઈન ક્યાથી આવે.
ઓહ, બે દિવસમાં મેરેજ છે. એમ,
હા, કારણ કે જો આપને ઓનલાઈન, એને ઓર્ડર કરયેને તો એ મીશોમાંથી ઓનલાઈન એને ઓર્ડર કર્યું હોય, ને તો ઈ લોકો છે, ને છ દિવસ તો કમ્પ્લીટ લય જ લીયે.
હા, એ વાત તારી બરાબર જ છે. તો તે વેલું કેમ ના કીધું.
અરે મને એમ કે અહીંયા માર્કેટમાં મળી જશે. ને ફ્લિપકાર્ટમાંથી પણ ઓર્ડર કરું, ને તો ફાઈનલી ફાઇ દિવસ જાય જ, ચાર દિવસ પછી આ
બરાબર. તો ચાર દિવસ પછી એને કઈ મેરેજ ગોઠવો.
શું બોલે યાર તું. એવું ના કરેને મારા કપડા, ઈ થોડા ને કે
અરે મેરેજ તારી આટું તો મેં ગમે ગમે એ કરે યાર,
જો તો તું કેમ વાત કરે સાવ, રિલેટિવસ માં મેરેજ છે એમ,
હા, મને સમજાઈ ગયું રિલેટિવસના કયા મેરેજ છે. એ
હ, મારે નથી કે,
હ, હું કયા કઉ છું, તારા છે.
તું બોલી રહી છે. કે એવી રીતના એટલે કઉ મારે નથી.
ના ના તારા નથી કેતી,
તો ભલે.
હા.
મને છે ને ત્રણ ચાર ડ્રેસ એવા સરસ ના ગમ્યા તા મેં એમનો સ્ક્રીનશોટ લઈ રાખ્યો, ને માર્કેટમાં ગઈ ને તો પાંચ છ શોપ જોઈ મોટામાં મોટી. પણ મન મને જોય છે ને એ નથ થી મળતું યાર નહી અલગ જ મતલબ પેટર્ન આખી અલગ હોય, પેટર્ન ઠીકઠાક એવી હોયને, તો કલર આપણને ના ગમે એવો હોય એવું થાય.
અચ્છા, તો રેડ સાડી લઈ લે એક.
રેડ સાડી તો પાંચ છ પડી છે.
મરૂન સાડી લઈ લે.
મરૂન પણ બે છે યાર.
તો એક કામ કર તું હે ને હે મેરેજ નો જોડો આવે ને ઈ જ લઈ લે હો. દુલ હનનો
તો તને તો કાઈ પૂછાય ની સાચે.
તો તો શું કહું તને તારી પાસે બધુંય છે જ તો તારે હું કામ લેવું છે એમ.
બધી વાત સાચી બટ કેતા હોય ખબર મારી પાસે તો કપડાં છે જ નહી એવી રીતના થાય છે, યાર. કબાટ ભરીને કપડાં પડ્યા છે, તોય આવું એમ થાય મારી પાસે કપડાં છે જ નહી.
હા લેંઘો લઈલ લે મતલબ ઈ જે લેંઘો
એચ આર એ નો કેસ તું.
હા, હા, હા ભૂરી તું નાઈ ડ્રેસ ઇ શું.
જોતો સાવ નાઈ ડ્રેસ નો નહી ચણીયા ચોળી નો બટ એમાં એ જ જો અહ ગુજરાતમાં કેમ તૈયાર મળે
હા, હા.
ત્યાં સ્ટાર્ટિંગ પ્રાઇસ કેટલી થતી હશે મતલબ અહ ચણીયા ચો
ચોલી તો અહીંયા કોને ખબર હો, ઓમ બહુ ઓલી ભરચક ને એ લેતો પાંચ છ હજાર માં આવતી હશે. તો તમે કોઈ દી લીધી નથી તો, લીધી નથ થી મને કોઈ દી આઈડિયા નથી.
અરે નવરાત્રીમાં તમે લ્યો છો એ આઈ થિંક તો સાડા ત્રણ ચાર હજાર થી સ્ટાર્ટિંગ પ્રાઇસ છે એમની
તે ઉડાવી છે એટલે
હા તો છે ને તને કહું જો, અહીંયા પાર્ટીવેર જે હોય ને
હા.
મતલબ મેરેજમાં કે કા પાર્ટી પ્રસંગમાં, એંગેજમેન્ટમાં આપને પહેરતા હોય. તો એવી જસ્ટ સ્ટાર્ટીંગ પ્રાઇસ અહ સિક્સ થાઉઝન્ડની ઉપર સ્ટાર્ટ થાય છે, યાર શું કેવું.
તો લઈ લે તારે ક્યાં પૈસા ઘટે, લઈ લે, લઈ લે.
અરે બાપા પૈસા નથી ઘટતા, બટ બીજુંય વાર પહેરવાનું મન ન થાય ને. એક વાર પહેરીએ ને ફોટોઝ પડાઈ જાય એટલે વાત પૂરી.
એવું મને ઓન અયા નાખી દે ઓન મોકલાય દે જે હું પેર લઈસ.
ના રે એમ પછી મારી વસ્તુ કોઈને દેવાનું પણ મન ના થઈને.
હે. ઈ વસ્તુ થોડી તોય બીજી તો ગમેય આપી દે.
ના રે કઈ ના આપુ મારી પર્સનલ છે એ વસ્તુ થોડી ના આપું.
તંબુરો તારી કેટલી વસ્તુ મેં વાપરી તું યાદ કરી લે.
એમ તો એ તો ત બેસ્ટ ફ્રેન્ડ છે એટલે.
હા તો પછી.
હમ્મ. હવે મેં તને શું? કરું કઈક સજેશન માકવા કોલ કર્યો છે કે તું શું ખાલી ખાલી. વાતુ કરે આ.
ખાલાકાાલી કે હું તો તને સાચું જ કઉ છું પણ તું માનતી નથી તો હું તો શું કરું કે હું તો તને કઉ છું કે તું થ્રી પીસ લઈ લે તો કે એવું નહી એવું જોઈએ તો હું શું કરું કે?
ટૂંકમાં એટલું તો કહી શક કે સાડી કે ચનિયા ચોલી? કે થ્રી ત્રીસ વધુ આ.
મેં કીધું સાડી તો કે મારી પાહે સાડી નહીં.
મારી વાત એ મારી માં. મારી આખી વાત સાંભળ પછી તું મને કે છે હને બેટા.
હા હા હા બોલ.
ત્રણ મ તે વધુ સારું શું લાગશે? એ ખાલી કે પેલા અત્યારે.
તને તો વધુ સારું હમ કદાચ તો તને હેને સાડી જ સારી લાગશે સાડી અને ચોલી ટાઈપ.
ટેબ્લેટ ઓકે સારું તો હવે સાંભળ મરૂન કલર રેડ કલરમાં સારી લાગશે કે બીજો ઈંગ્લિશ કલર જો આવતા હોય મતલબ પિસ્તા કલર.
ના પિસ્તા ને વ્હાઈટ ટાઈપ આવે ખબર હે તને? વર્ક વાળું, પિંક બ્લુ ને ફેન્ટ બ્લુ પિંક વાઈટ અલાવા કલર નું વર્ક હોય હા. એવો લે ગો બહું મસ્ત લાગશે, મતલબ ઓલો ચોલી વાળો એમ.
હજુ એક મારા માઇન્ડમાં વિચાર આવ્યો હતો.
હા.
આ બધું મૂકીને ઓલા પરીફ્રોક જેવા આવે ખબર તને વનપીસ ટાઈપ
ના એવું ન લેવાય એવું બાળક જેવું લાગે.
અરે બાળક જેવું ક્યાંથી લાગે, બહુ સરસ લાગે એટલે નાની બેબી ના પરીફ્રોક હોય એવા ના હોય ને.
ના પણ એવું મને નો મજા આવે, તને પછી જી ઠીક લાગે તો તું જો તારી રીતે.
તને ખબર છે એ મેરેજમાં પહેરતા હોય છે, કોરિયન ડ્રામા જોવસ?
ના એવું કોરિયન ડ્રામા જોવાનું ટાઈમ નથી એવું, ઈન્ડિયાનું નથ જોતી ને કોરિયનનું શું જોઉં.
તારા મોટી સિસ્ટર ને પૂછી જો કોરિયન ડ્રામા જોતી હોય જ્યારે ત્યારે.
હા, હા.
હા તો એમાં છે ને એવા ફ્રોક જ હોય છે.
હા ઈ જ લેંઘા કઉં છું હું તને, અચ્છા વ્હાઈટ કેસ તું.
ચમકવાળું એવું.
આપડે અહીંયા મરી જાય ત્યારે પેરે વાઇટ એવા એવા નો પેરાય મેરેજમાં.
એ ભાઈ સાડી પહેરતા હોય હવે શું તું પણ.
અરે વ્હાઈટ મે એવું ફુલ્લી વ્હાઈટ ના પેર્યા યાર.
અરે બાબા હું વાત સાંભળ હું છેને ઓલ વ્હાઇટ નથી કેવાનું મતલબ લેવાનું કહી રહી.
હું છે ને જો સાંભળ. હું છે ને. તને વોટ્સએપમાં ફોટો મોકલીશ તુ છે ને જોઈ લેજે એવું લેજે એ બેસ્ટ રહેશે.
ઓકે સારું બટ મને ગમે એવું મોકલજે.
હા કઈ પડું નહી મોકલુ. તને અને કાંઈ અનુકૂળ આવે ને તું હેને છેલ્લે જીન્સ ટોપ પહેરીને મેરેજ અટટેન્ડ કરી લે બીજુ ઓપ્શનય છે આપડે.
જોતો મને તો એવું લાગે છે મેં તને કોલજ ખોટો કર્યો.
ના રે સાચું કઉ છું.
આ તું સજેશન દેવાના બદલે તું ઝઘડી રહી છે જોને
તું જીન્સ ટોપ પેરી ને મેરેજ એટેન્ડ કરીશ તો તને કોઈ એમ નહી કે કે તમે મેરેજમાં ન આવો.
એમ થોડાન કહી શકે કઈ.
દોગશ.
ઓમ તો સજેશન સારું છે આ બધું એટલો દસ દસ હજારનો ખર્ચો કરવો, મેકઅપ કરવો, એના કરતા જીન્સ ટોપ પહેરીને જોઈએ તો બહુ જ સારું નહી?
હા ઈ તને નો અનુકૂળ આવતો હોય તો નાઈડ્રેસ પહેર લે ઈ તો બહુ જ સારું.
જોર, જોર, જોર. તારે ટોન્ટ જ મારવા હોય. કાઈ નહી હું છેને રા પણ મારે વાત જ નથી કરવી.
અરે ટોન્ટ નહીં, અરે નાઈડ્રેસમાં કમ્ફર્ટેબલ લાગે એટલે કઉં છું.
વેડિંગમાં જાવાનું હે
અરે વેડિંગ જ છે ભાઈ.
કાઈ નઈ હું જાઉં છું, નથી મારે વાત નથી કરવી અત્યારે.
ના, ના સોરી સોરી તને તો ખોટું લાગી ગયું.
ના મને ખોટું નથી લાગ્યું, તું જો સજેશન પૂછુંને તું નાઈટ ડ્રેસ પહેરવાનું ક્યે છે તો પછી શું થાય.
કાઈ વાંધો નહીં એક કામ કર ચાલ હું તને વોટ્સએપમાં ફોટા મોકલું ઓકે તું ચેક કર લે ચાલ.
ઓકે સારું રાખું બાય.
હમ્મ બાય, બાય, બાય.